હલો હા બોલો
અરે હેરસપાઈ કેમ છો? એવ ઘરે આવે આવે એમ આ તો મેં કીધું કારકિર્દી વિષય પર શિક્ષણ વિશે વાત કરવી હતી એટલે કોલ કર્યો તમને
બરાબર શે નિ કારકિર્દી
એટલે શિક્ષણ રિલેટેડ ફ્યુચરમાં આપણા સ્કોપ છે એમાં વધારશે એના વિશે વાત કરવી હતી. ફ્યુચર ઉપર વાત કરવી હતી. હમ.. બરાબર
હાલ તમે શું કરી રહ્યા છો?
હાલ તો હું બી. બી. એ. કરું છું.
બી. બી. એ.....
હા તેના વિશે બી. બી. એ. એટલે બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન. આ એક અંડર ગ્રેજ્યુએટ કોર્સ છે. ત્રણ વર્ષનો. કોર્સ આવે આ
હમ
એમાં જો તમે સારી મહેનત કરો તો તમને સારી કંપનીમાં પ્લેસમેન્ટ મળે. એમાં માર્કેટિંગ, એચ. આર. એમ., ફાઈનાન્સ જેવા વિષય ઉપર બી. બી. એ. થાય. એના પછી જો માસ્ માસ્ટર ડિગ્રી ઉપર જો ને.. તો તમને બધા જ પ્લેસમેન્ટ મળે. ધારિક કંપનીમાં પ્લેસમેન્ટ મળે.. એવું હોય હમ તમે હાલ શું કરો છો?
હું હાલ આઈટી કરું છું. ઇન્ફોર્મેશન ટેકનોલોજી તે પહેલાં ત્રણ વર્ષ બેચલર ઓફ
હલો.. હલ્લો બી. એસ. સી. આઈટી? હા હા
બીએસસી એટલે બેચલર ઓફ સાયન્સ. ઇન્ફોર્મેશન ટેકનોલોજી જે ત્રણ વર્ષનો કોર્સ હોય છે. તે ત્રણ વર્ષનો કોર્સ કરીએ એટલે.. બેચલરની બીએસસી આઈટીની ડિગ્રી મળી જાય. તેના પછી જો તમારે કદાચ માસ્ટર કરવું હોય... તો તમે બે વર્ષ કરી શકો. એમએસસીઆઈટી અને જો ન કરવું હોય તો બીએસસી આઈટી એ ડિગ્રી પણ ચાલે. એમાં તો તમારે સ્કોપ સારો હોય...
એટલે આમાં.. શેનામાં સ્કોપ હોય? આગળ શું કામ કરવાનું હોય?
આમાં જે કામ હોય એ... કમ્પ્યુટર ઉપર કામ હોય. એટલે કે વેબસાાઈટ બનાવી, ડેટાબેઝ, ડેટા એનાલિસિસ કરવું, એપ ડેવલપમેન્ટ કરવી, વેબ ડેવલપમેન્ટ, હેકિંગ, સાયબર સિક્યુરિટી, વગેરે વગેરે ઘણું બધું આવે છે એમાં... હા.. તમે જેમાં ઇન્ટરેસ્ટ હોય તે‌. કહી શકો છો..
તમને છે શેમાં ઇન્ટરેસ્ટ છે?
મને સાયબર સિક્યુરિટી અને... ક કર હેકિંગમાં ઇન્ટ્રેરેસ્ટ થ છે હાલ હું તેના ઉપર વર્ક કરું છું પણ હાલ હજુ મને પૂરી ઇન્ફોર્મેશન નથી કે તેમાં શું શું હોય છે હાલ મારે એક વર્ત પત્યું છે બીએસસી આઈટીનું હજુ બે વર્ષ બીજું વર્ષ હવે ચાલુ ચાલ હા
અચ્છા તો તમારે સીએમ વનનું રિઝલ્ટ આવ્યું છે ને
હા સેમ વનનું રિઝલ્ટ આવ્યું એમ હા એમ તો હું પાસ જ છું પણ રિઝલ્ટ બહુ ખરાબ આવે છે એટલે કે લગભગ અમારે આ વખતે ત્રીસ ટકા એટલું કંઈક રિઝલ્ટ આવ્યું છે સો ટકા પર વિદ્યાર્થીઓમાંથી એટલે અમુક જ વિદ્યાર્થીઓ પાસે બીજા વિદ્યાર્થીઓને એટી આવે છે તેના કારણે તેમને વિષયમાં પાછી એક્ઝામ આપવી પડશે જે વિષયમાં ફેલ થયા હોય એમાં
અચ્છા
હમ
જ
તમારા વિષયમાં થોડી ડિટેલ આપો તમારા કંઈક માર્કેટિંગ એવું કંઈક હોય છે
એટલે હાલ તો માર્કેટિંગ એચઆર ને ફાઈનાન્સ ત્રણ વિષયો હોય એમાં તમે જો જે વિષ પર માસ્ટર ડિગ્રી કરોય એમાં તમામ પ્લેસમેન્ટ મળી શકે મને તો એ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ એટલે કે આજે આપ આપણે નોક નોકરી કરવા ઉપર આવે ને એમ્પ્લોય તેનું સંરક્ષણને તેમને પગાર કેટલો આપો તાલીમ અફીન વિકાસ તે બધા મુદ્દા આવે તેમાં હમ હમ મને તો માર્કેટિંગમાં ઇન્ટરેસ્ટ છે
બરાબર
એટલે માર્કેટિંગ એક સારો સ્કોપ છે ફ્યુચર માટે
હમ
તો આઈટીીમ ક ઉ રેમ
હા આઈટીમાં પણ સારો યુઝ થાય છે અત્યારે જો એઆઈ આવ્યું છે તેના કારણે તમારે કોડિંગ એટલું બધું કરવાની જરૂર નથી જો તમે એઆઈનો મસ્ત યુઝ કરો તો એ ડાયરેક્ટ તને કોડ આપ આપી દે છે એટલે તમારે એટલું બધું કોઈ નોલેજ ની જરૂર નથી તો એટલી નોલેજ ની જરૂર પડે કે જો કદાચ એ ન હોય ત તામેકેડતે વર્ક કરો તમે તો કોઈ એપ્લિકેશન ડે સાબઝ ગેમ વગેરે બનાવ્યું હોય તો એના માટે તમને સી લેંગ્વેજ વગેરે આવડી જ જે શી કા તો પાઇથન પઇથનમાં પણ મસ્ત બને છે એમાં ગ્રાફિક નું પણ શીખવું પડે છે સી પ્લસ પ્સ
કે એ આઈથી કોડચો બની જાય છે પણ અમુક ટાઈમે એ ખુબ નુકસાનકારક બની રહે છે
હા નુકસાનકારક બની રહેતું છે જો તમને યુઝ ના આવડતો હોય તો
એટલે આપણેે જો એનો યુઝ કરતા શીખવું પડે ને
હા એઆઈ નો યુઝ કરતો શીખવું છે પોતાના માટે કઈ રીતે ફાયદાકારક બની શકે તે તમારે જાણવું પડે તમે આવશો વર્કિંગ કરી રહ્યા છો તેમાં તમેને તેનો કઈ રીતે ઉપયોગ કરી શકો તે શીખવું જરૂરી છે તમારી માટેરે જો ખાલી તમે નાના નાના ક્ન પૂછીને ત એવું લાગે કે એ હું મત યુઝ કરી રહ્યો છું તો તે સાચી વાત નથી તેમાં જીવન જરૂરિયાત પણ ક્વેશ્ચન પૂછી શકો અને બીજા જે તમારે જે કામ કરતા હોય વર્ક કરતા હોય તેના વિશે પણ પૂછી શકો છો
એવ
હા માર્કેટમાં અત્યારે ઘણા બધા એઆઈ આવે છે તમારે બધા એઆઈનું કમ્પેરિઝન કરવું હોય એના માટે એક એપ્લિકેશન છે એઆઈ ફીસતા તમે તેમાં ખાલી એક ક્વેશ્ચન લખી શકો છો અને એમાંથી ઘણા બધા જાણે કે ચેટ જીપીટી ગ્રોક જેમ નઆઈ વગેરે એઆઈ અંદર છે તેમાંથી તમને રિસ્પોન્સવા મળશે જવાબ મળશે તમારે તેમાંથી કમ્પેરિઝન કરી પછી તમારો જવાબ તમે ચૂઝ કરી શકો છો કારણ કે દરેક એઆઈ અલગ અલગ જવાબ આપે છે સેમ નથી હોતા ટમ
મારું એવું કહેવું છે કે સાક્સેસ શા માટે ડિગ્રી એકલી હોવી જરૂરી છે
ના આવું કોઈ કીધું જ નથી કોઈ કતું જ નથી દીકરી પણ તમારી પાસે સ્કીિલ હોવી જરૂરી છે જો હાલ હું જ ફર્સ્ટ યયર નુ સ્ટુડન્ટ છું મારી પાસે હજુ એટલી સ્કીિલ છે જ નહી કે જેથી હું ક્યાં હાયર થ થઈ શકું એમ હા.
એટલે કે જેમ કે માગ જઝગરભગ તેમને તો આઈટીની ફિલ્ડમાં કંઈ કરેલું નથી છતાં તેમને મેટા લોન્ચ કર્યું.
ના તમને કોને કિઘુ એમની આ ખ તેમાં નથી કરેલું. તેમણે કોડિંગ વગેરે બધું કરેલું છે ત્યાારથી તો તેમને ફેસબુક એક એપ્લિકેશન સોળ વર્ષની ઉંમરમાં જ બનાવી દીધી હતી તેઓ કોડર હતા પોતે હા
માહિતી મળી હતી એટલે ક
ના એવું મે તો સાંભળ્યું નથી.
અચ્છા અચ્છા અચ્છા ઈન્સ્ટાગ્રામ હા હા એવું જ તો તમારા મતે કઈ ડિગ્રી સારી કેહેવાય.
ડિગ્રી તો બધી સારી છે એ એવું પણ ના કહી શકો કે આ ડિગ્રી ખરાબ છે પણ તમારી એ ડિગ્રીને લગતી સ્કીલને ના હોય તો તમારા માટે ડિગ્રી ખરાબ છે સમજ્યા તમે જે ડિગ્રીમાં રસ ધરાવો છો તમને જે સ્કેલ આવે છે એ ડિગ્રી તમારી તેવી સાડી છે.
એટલે ડિગ્રી મેટર નહી કરતી. સ્કિલ મેટર કરે એમ.
હા, સ્કીલ મેટર કરે. મને અત્યારે એનું હા લેન્ગવેજ પ્લસ પ્લસ થીમ જ ગ્રાફિક્સ ડિઝાઇનિંગ. અમારે ગ્રાફિક ડિઝાઇનિંગ ના આવે. પણ તમારે કોઈ ગેમ ડેવલપમેન્ટ કરવું હોય તો તમારે એમાં ગ્રાફિક વીથ સી પ્લસ પ્લસ શીખવું પડે. કે મને એમાં ઇન્ટરેસ્ટ છે. અને સાયબર સિક ક્યુરિટી અને એથીકલ હેકિંગમાં પણ ઇન્ટરેસ્ટ છે. એના કારણે મે આઈટી ચૂઝ કરું. તમને માર્કેટિંગમાં ઇન્ટરેસ્ટ છે. એટલે તમે બીબીએ ચૂઝ કર્યું.
હા હા મ મને બિઝનેસ કરવા માં પણ ટેસ છે. મારો એવો ગોલ છે કે ફ્યુચરમાં બીબીએ કરીને હું એક નવો સ્ટાર્ટઅપ શરૂ કરવા ઈચ્છું છું. એટલે હું બીબીએ લીધું છે. સ્ટાર્ટઅપ હવે જે રીતે બીબીએમાં નોલેજ મળશે. તે રીતે નક્કી કરશું કોઈ કામ પ્રોડક્ટ લોન્ચ કરવી, કઈ પ્રોડક્ટ લોન્ચ કરવી, તે માટે મેં બીબીએ લી વિઝન.
તોય હજુ સુધી ફિક્સ ગોલ નથી.
ના ગોલ તો છે કે સ્ટાર્ટઅપ શરુ કરું. પણ સ્ટાર્ટઅપમાં કયું શું પ્રોડક્ટ વેચવી એ ગોલ નથી.
બરાબર.
એટલે.
હમ હમ
તમારે ઇથિકલ હેકિંગમાં ઇન્ટરેસ્ટ છે. ને
હા સાઇબર સિક્યુરિટી ને એથીકલ હેકિંગ. હા, એક હેકર એક શાબ્દ શબ્દ જ એટલો ખતરનાક છે. એના કારણે ઇન્ટરેસ્ટ થઈ ગયા છે.
અચ્છા.
પણ આપણે કોઈ ખરાબ હેકિંગ નથી કરવાનું. જે લોકોને ફાયદાકારક બની રહે તે પ્રમાણે એને કિંગ કરવાનું સમજયા સાયબર સિકુરિટી જે આવે તેમાં હેકરો એવા હોય છે. કે જે પોતાની સરકારને કોઈ ડેટા લીક ના થાય તેના માટે હા, હા, તે રીતે બનવાનું.
સાંભળલે દ બસ સ્ક ર છે મારે પણ આઈટી માં જવું તોું પણ મને જે ઇન્ટરેસ્ટ હતો એ બિઝનેસમાં હતો એટલે મેં બીબ ચૂઝ કર્યું
હમ આઈટીમાં કેમ જવું તું આમાં મે બસ એક ભાઈન ના કારણે કર બરાબર
પછી મારા ઇન્ટરેસ્ટ પ્રમાણે મેં બીબીએ લીધું
તમારી ઇન્ટરેસ્ટ તો સાર બ હતો એટલે તમે બીબી એ લીધું તમે કદાચ ભાઈબન નું સાંભળ્યું હોત તો તમે અત્યારે આનાથી પણ આગળ હોય શપત
વાત સાચી વાત સાચી પણ એક બિઝનેસ અને એક આઈટી ના ઘણો ડિફરન્ટ હોય છે
હા ડિફરન્ટફ છે જ બિઝનેસમાં ફરવું પણ પડે છે ઘણી બધી મહેનત કરવી પડે છે ત્યા આઈટીમાં બસ બેઠે બેઠે જ કામ કરવું પડે છે એવું બજું
કોમ નથી કરતો પણ કોમ કરાવે એન બિઝનેસમેન કેવાય
જયારે તે સ્ટાર્ટઅપ કરે ત્યારે ઘણું બધું કાઢવું પડે છે અને દરેક પર્સન બિઝનેસમેન બના એ જરૂરી નથી જરૂરી તો છે પણ બની જ નથી શકત
સારું તો તમારા સાથે વાત કરીને મને આનંદ થયો અને માહિતી પણ જાણવા મળી સારું તો હું હાલ બનાસકાંઠામાં ગુજરાત જિલ્લામાં રહું છું ગુજરાત છે સોરી સોરી ગુજરાત રાજ્ય આ મિસ્ટેક થઈ હતીી હ
બરાબર
હાલે મને તાવ આવે છે એટલે કશું સુધતું નથી એટલે બોલવામાં મિસ્ટેક થઈ જાય છે
તને લેવા દવા છે
એટલે જો શારીરિક કે માનસિક તકલીફ હોય ને તો આપણે મનમાં હ બોલી દઈએ એટલે મારી મિસ્ટેક થઈ ગઈ કે ગુજરાત એક રાજ્ય છે
હા બરાબર તમને કઈ માન માનસિક તકલીફ હોય એવું લાગે છે મને
હા હા મને તાવ ને શરદી જેવું થઈ ગયું છે એટલે
બરાબર બરાબર